હલો બોલ જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ. મજામાં?
મજા આવતી તો આજે તો કોઈ ખરીદલા ગેલા
હો.
હા એવું બોલ ને પણ મલે અગર પેપર યુઝ હોય એટલે ફ્રી કાથી હોય એ. મંડે એટલાતો ફ્રી કઈથી કોલેજ કેટલા દિવસે ગઈ આજે?
હો એ તો છે જ ને.
ફ્રી ના છો ને તો પછી યાર
હમ્મ. અને થોડું સીડીયુલ ટાઈટ હોય
કોલેજ માં
સીડીયુલ? હા એ તો કેવું છું શનિ રવિ જ્યારેભી સોમવાર આવે ને એટલે સીડીયુલ્ટ આપ લાંબી ટાઈમ થઈ જાય અમારે બી એવું થાય તો તમાર તો થાય જ ને. હમ્મ અમ્મ જમી લી?
ઠીક હવે
ચાલ્યા કરે પતિ ગયો મંડે પત્યો કાલે રિયુશડે આવશે. અને કરી સંડે આવી જશે જમી લીધું?
હઉ. આજે તો શું બનાવેલું ખીચડી શાક ને રોટલી સાદું જ.
સાદુ જ ને મેં હવારે ખાધું આજે.
હ હ હા
હમ્મ અત્યારે પુરીને વડા ખાધા. હમ્મ.
તમે નાના હશો ત્યારે તમને એ પહેલે થી કયો તહેવાર ગમતો આમ તેમ તમે કીધું ટોપીક શોધી મેં વિચાર્યું કે આજે બાળપણ વિશે વાત તે તમે નાના હતા ત્યારે કેવા હતા કોઈ જોડે ઝગડતા તા એવું કસું કરો?
ઓ બાપા એની વાત ના કરીશ ઝગડવા ઝગડતી નથી પણ મારો ભાઈ છે ને એ કેવો કે મને છે ને બોલીને મસ્તી કરવા જોઈએ અને મારા ભાઈ ને છે ને બોલતા ને બોલ આમ બોલતા આવડે પણ તે વખત મારા કરતા નાનો ને તો બોલતા તા એવું ના ફાવે એને, તેવીઓ મારે એમાં, એ મન મારે તો હું એને એવું કઉ કે ઓઇ હું તને મસ્ત મસ્તી કરો છો ને તો જો મોઢાથી મસ્તી કરો તો મોઢાથી મસ્તી કરો, હાથ ના ચલાઈશ.
હા હા
પાછી મને પછી મને ગુસ્સો આવે ને એનું નામ છે ચિરાગ, તો હું એને કઉ ઓ ચિલ્લી ચુપ થા ને. તેવું કઉં એને, અને પછી ગુસ્સો આ પછી ગુસ્સો આવે ને પછી બઉં એ બહુ મારવા જાય ને પછી ખૂણામાં નાખી ન, ટીપી ઘાલું.
બાળપણમાં બધા એવા જ હોય.
એના હું ને મારા ભઈની વચ્ચે ખાલી કેટલા, અહ, એક મારો ભઈનો બ્યાસીનો જનમ છે. દોઢ વર્ષનો ડિફરન્સ છે, એટલે અમે બે જન બોવ લડ તા, બવુ લડતા પણ જો અમે મ-મમ્મી, પપ્પા અમારી બેહની વચ્ચે પડે ને તો બે જણ એક થઇ જઈએ.
હ હા હા
મારો ભઈ મારા લીધે તો આજની તારીખમાં મારા પપ્પા મને ના કેહેને પણ એને લડે
હ હા હા
એ ભાઈ તો આજે બી કે અત્યારે બી એવું જ છે કે તારી જોડે વાત થઇ હોય અને જોકે તને કહી કઇ ન શક કે એ તો બધો ગુસ્સો મૂક, એના પર અને મારા ભાભી પર આજની તારીખમાં પણ એટલે કે હજી એવું જ છે. હું અહિયાં હોવ કે ન તો એમાં ભાભી ભી કે તમે અહીં હોવ કે ના હોવ પણ પપ્પા બને, મમ્મી નથી ને મારા હમણાં, નથી મારાં મમ્મી સાત વરસ થયા મમ્મી ઓફ થઈ ગયા.
હવ
એટલે પપ્પા બધા ધ્યાન રાખે, મન તો તો હું મારોમા ભૂલ હોય એ ને તો બી મને આજની તારીખમાં એ ના કેહ કશું
હમ્મ
અને મારો ભાઈ મારા કરતા નાનોને તો પણ મારા કરતા પ્રેક્ટિકલ બી વધારે જાણે એમ, મારા કરતા મોટો ના હોય એવું મને
હ, મેચ્યોર વધારે હોય ને.
બઉં જ, પ્રેક્ટિકલ બૌજ છે, મને તો એવું જ કે તાર તું છે ને દુનિયા શું છે ને તને ખબર જ નથી. તું દુનિયામાં રહેતી જ નથી, તું હજુ સુધી તારી દુનિયામાં તું હારી ને એટલે તને દુનિયા હારી જ લાગે, પણ તું પ્રેક્ટિકલ ન એવું કે છે મને. અ-અને, ઓલ ઇન્ડિયા ઓલ વર્લ્ડ ફરેલો છે. એટલે એવું જ કે મને કે તું, તું જ તારી દુનિયામાં જ છુ કે. મેં કે હારું
એ તો એવું છે આપડે નવી નવી પ્લેસ પર વિઝિટ કરીએ બધું જોઈ
હમ્મ.
બવ જોવા મળે.
હા અને હમણાં ગયા વર્ષે જે વીસ દિવસે એ લોકો ક્યા ફરી આયા. ને બધે મને કે તારે આવું છે? એ ના ભાઈ તમે લોકો ફરિયાવો મારે નઈ ફરવું. માર ભાભી કે ચાલો ને હવે આપડે બધા જઈએ. ના ના તમેટ લોકો જઈ આવો.
લાગે. હા.
હા પણ કે એ લોકો ફેમિલી જતા હોય આપણેે જઈએ. અને પછી હું ને મારા છોકરાઓ જો તેને ભાઈને કેવુ લાગે કે એની પેમેન્ટ પછી એ મારી પાસે બી ધ્યાન આપો તો એ જે પ્રમાણે ત્રણ તણ એમ જો કરી શકે ને એવુ મારી જોડે એન્જોય આપણે બધા જ અંદર એન્જો ના કરીશ.
એ તો એવું જ હોય પોતાની ફેમિલી ફેમિલી રિલેટેડ બધાને એવું જ હોય બધાને
તો મારું કલ્ચર અહીનું કલ્ચર મારું જુદું છે એનું કલ્ચર ત્યાંનું જુદું છે બે મિક્સ થાય ને તો પછી બે માંથી કેમ જોઈ ના કરીશ. એના કદમ તુ તારીવીતે છે કે મત, હા.
અત્યારના કલ્ચર માં એજ છે જે સગા ભાઈ બહેન હોય ને તો એ જે બહાર જાય ને અબ્રોડ એ આખું ડિફરન્સ થઈ જાય છે એની ફેમિલી થઈ જાય ને આ તે બધું તો એ બહુ ડિફરન્સ થ એના ત્યાં આઇલ્ આપે જેમ સિબલિંગ્સ જોયા ને એ રીતના એ લોકો મેનેજ નહી કરી શકતા.
નહી કરી શકતા. અને એ લોકો જતે ત્યાંના છોકરા હોય ત પ્રેક્ટિકલ હોય ને કેમ કે જે મોટા થાય. પ છૂટા આપડે પોતાનું જાતે કરવાનું એ છોક આપડે અહિયાં એ છોકરો આપડે નહી કરી શકતા.
એટલે એ લોકો નું કલ્ચર જુદુ આપણું કલ્ચર જુદુ એટલે પછી અલગ જ પડે.
હમ્મ. અને બધું અલગ પડે અને કેવુ એ લોકો બી કનાર પવાયલા હોય ને તમે આપડે અહીની જ વાત કરો ને, બોલો.
હું અહીની જ વાત કર છું મારો ભાઈ એવું નહી કે આબ્રોડ છે અહિયાં ઇન્ડિયામાં જ છે બરોડા જ રહે છે. પણ એની જોબ એવી છે ને કે એ ઓલ ઇન્ડિયા તો ફર છે ઓલ વર્લ્ડ બી ફરી દીધું છે એણે.
એટલે એમને ઉમેદ કહું છું અત આપે સામે જોવા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ ઇંગ્લીશ મડિયમ ના સ્ટુડન્ટ કેટલા ફેર પડે એક જ સિટીમાં હોય તો બી.
હા એ તો સો ટકા ફરે પડે પડે ને પડે અને એમાંય ગુજરાતી મિડિયમ ગુજરાત બોર્ડ ને સી બી એસ સી બી ગણે ને તો બી ફરક પડે. ગુજરાત બોર્ડ બી વિચારતું અને સી બી એસ સી બી જતાય અલગ પડે.
હ.
એ તો હા એર લેવલ જતું રે લેવલ બારની જ વાત આપડી તો.
હા.
અને એમાં એમાં જે છોકરા એશી આઈ વાળા છોકરાઓ હોય એ મેજોરિટી રીચ ફેમિલીના હોય. એટલે એ બી કલ્ચર અલગ જ પડવાનું ને,
હ અરે એકલજ તો કેવું અલગ પડે આઈસીએસ આઈસીએસના સ્ટુડન્ટ જોઈ ને તો એમને ડ્રાઈવર લેવા આવતા હોય, મૂકવા જતા હોય સ્પોટ રમ
એટલે ડ્રાઈવર લેવા આવતા હોય એ લોકો ન એટીટ્યુડ બી એવું હોય.
હા એ બી હોય અને આપડે. અને આપડે ગુજરાતી કેવું જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય ને ગુજરાત બંને ગુજરાત તો સાવું બિચા એ હોય બધાને મદદ કરજ ને એક બીજાની ખેત એવું બધું હોય.
ખેંચતા બી હોય પણ એ હેલ્પ બી એકબીજાને કર ગુજરાતી મીડિમ ના છોકરાઓ હોય, એવું લાગે કે, આપણું કલ્ચર એમાં દેખાય. પઇ જેવું ઈંગ્લિશ મીડિયમ થાય પછી સી બી એસ સી થાય. એટલે એવું થાય કે આ બોમ્બે ગયું અને બોમ્બે થી સીધું અમેરિકા જતું રહ્યું.
હ
એવુંસ.
અને એ પણ એ જે બાળક, પહેલે થી મા બાએ બહુ એ રાખ્યુંને બહુ છૂટ ના મૂકી ને મારા બહુ આમ એ થાય આમ. ઈગોવાળું ના તેવું બઉ થાય બહુ હોયએ
અરે પેમ્પર તો હોય પણ અત્યારે કેવું છે જેટું આપડે છોકરાઓને બાંધીને રાખ ઈ લોકો નો વિકાસ અટકી જશે એ તો, જોઈએ ને એવું એ લોકોને ડેવલોપ ના થાય.
કે ના મારું છોકરું દડવાના રમેયા આમ તમે એવું કશું ના હોય બધું બધું. એટલું વધારે એ થાય એટલું વધારે એ થાય.
હા છોકરાને છુટ્ટા મૂકી દે ને તો એનો વિકાસ ઓ ઓટોમેટિક થશે.
હ આપડે. પેઢીઓ ની પેઢીઓ ચાલતું આવ્યુ છે તો ચાલે જ ને,
હા બે હોટુ પછી પણ અત્યારના હવે છોકરાઓ પેલા કેવું હતું? તે અં પેલુ સ્કેવુ સ્કીલ હવે મેન આપણેે કદાચ તમે ભણેલા નઇ હોય. પન તેનામાં સ્કીલ હશે ને તો એ દુનિયાના પળમાં પોચી વળશે.
અ અત્યારે એવું છે અમે અત્યારે ભણીએ છે એવું છે તમે જોઓને જે, સાવ ઓછુ રેન્ક હોય પણ બોલવામાં ઓવલ હોય ને એ બધે, પોચી વળે પણ એમાં અત્યારે મેન, પ્રોબ્લેમ શું થાય છે જે ગુજરાતી મીડયમ ના સ્ટુડન્ટ હોય એમને ઈંકલિશ ના લીધે એ પાછા પડે. મારે સેમ એવો જ પ્રોબ્લેમ હતુ. બે વરસ મારે. થર્ડ યર કોલેજ પહેરા બે પહેલા વરસ મને એવું થયું પણ કોઈ ઈસ્યુ નઇ થતુ. હજી એટલું બધૂ ના થાય એટલું બધું ઈંગ્લિસ ના થાય પણ,
જાતી મીડિયમમાં જ ભણે છો અં જીદી ટ્વેલ્થ સુધી ગુજરાતી મીડિયમ. અને સિદ્ધુ એમએસ યુનિવર્સિટી ક્યાં જઈએ? હું હું બરોડા ની છું એટ ફસ્ટ યીયર મેં એમ એસ યુનિવર્સિટીમાં કર્યું ઓ બાપા બધી પડે સર પૂછે તેબી જવાબ બી આપી દઈએ કાનકે આન્સર છે એ આપવાના છે પન જો વાત કરવા કીધું તો યસ નો યા યા પતિ ગ્યું.
તો તઈ આગડ તોતા વડી જાય એવું થઇ જાય.
અન અત્યારના જે છોકરા આપરા હોય ને કે છોકરાઓને લીધે તો આના લીધે જ મોક તો પડે છ
એ લોકોનેશ એ લોકોને ઇંગ્લિશ અલેવલ અલક હોય આપે જે અમે જે ગુજરાતીમાં એમાં શીખે ને બેઝિક હોય એ લોકો એડવાન્સ ઇંગ્લિશ શીખે.
એડવાસી અને આપળી તો કેવું હોય છે સિગ્લિશ સેકન્ડ લેંગ્વેજ આવે આપણી માટે. ગુજરાતી મીડિયમ વાળા અને એ લોક કોના ના એ લોકોને સીબીએસી આવી રીતે ગુજરાતી હોતું જ નહી બે હિન્દી હોય છે. ઇંગ્લિશ ને હિન્દી ગુજરાતી હોતું દ નહી સંસ્કૃત તો સંસ્રુત તો મારા છોકરા ઓએ જોયું દ નહી સીબીએસી માં સંસ્કૃત આવતુ જ નહી.
મે કીધું સંશ્રુત તોકે મમ્મી એ હું હોય મે રેવાદેન ઋષિ મુનિયોની ભાષા તનેબી ખબર પળે.
ઉહ હા હા હા.
મેંધુ આરામ તો કઈ બોલશે ન તારા ગાળીયુ પર બેહી જસેન તો ત કઈ હમજ નહી પળે પણ શું આને સંસ્કૃત માં બોલે બી એવું એ લોકો
તો તમે કોલ કર્યો દસ મિનિટ થઈ ગઈ તો આપડે એ તમારે થઈ જાય ટાસ્ક.
અ એવું પાછુ આવુ બોલવાનું ના હોય. યા પછી આમ
હા.